ભાઈ કેવું ચાલે છે જીવનમાં?
બધું ચાલી રહ્યું છે આમ. તોસારું જ, તો હું શું કેવ તમને કે આજે કઈ આપણે આપણા પર્યાવરણ પર વાત કરી શકીએ કઈ?
હા ભાઈ, વાત તો કરવી જ પડશે, કારણ કે આ જે પર્યાવરણ વિશે ખુબ જ ઘણી અસર થઈ રહી છે પર્યાવરણ પર, એટલે આપણે એના વિશે વાત કરવું જ પડશે ભાઈ. તો ભાઈ તમે પણ જરાક પર્યાવરણ વિશે માહિતી આપજો ને.
અરે આજે તો હું કહી કે આપણે કે પર્યાવરણ એવું છે કે જેના લીધે આપણને છે ને અહ જીવન જીવવા માટે એક મહત્વ એટલે કે જીવન જીવવા માટે બધી જ સે સગુડો એ પર્યાવરણ દ્વારા પ્રાપ્ત થાય છે. જેમાં પછી ખાવાનું પણ આવી શકે, શ્વાસ લેવા માટે હવા પણ આવી જાય. અને જીવવા માટે સૌથી ઉપયોગી એટલે કે પાણી એ પણ પર્યાવરણ માં જ સમાય થાય છે. ત તમને શું લાગે છે? છે, આ બધા આપણા માટ ટ કેવી રીતે ઉપયોગી થાય છે? પર્યાવરણમાં કેવું એટલે કે પર્યાવરણ આપણને કેવી રીતે સારી અસરો પહોંચાડે છે?
હા ભાઈ તમારી વાત તો સાચી છે. આજે આપણે ને બધા જ પર્યાવરણ પર જ આધાર છે, કારણ કે આપણે જે ઋતુ ચક્ર એટલે કે આપણે ચક્રમાં છે, જે સ સૂર્ય ઉગે તો એનું એ-એ એનાથી છોડવાને યોગ્ય પ્રસુતત્વ મળે એને, અને એ આહાર બનાવે, અને જો વૃક્ષો સા વૃક્ષો-વૃક્ષો રહે તો એનાથી આપણને ખૂબ જ ઘણો ફાયદો થશે, કેમ કે જો વૃક્ષો રહે ને તો ભાઈ એનાથી વરસાદને એવું આવે, અને ભાઈ આજે આપણે જોઈએ ને તો ખુબ પર્યાવરણ પર ખુબ ઘણી અસર થઈ રહી છે, કારણ કે એટલી બધું પ્રદુષણ ફેલાયેલું છે, જેમ કે હવાનું પ્રદુષણ, પાણીનું પ્રદુષણ, ધવની ધ્વની પ્રદુષણ, જમીન પ્રદૂષણ આ એ ખૂબ જ ઘણી અસર થઈ રહી છે આ, કારણ કે જો આપણે જોઈએ તો આ આજના જમાનામાં તો આખું ઔદ્યોગિક ઔદ્યોગિકરણ ખૂબ જ વધી રહ્યું છે, ને એના લીધે ગામડા સુધી પણ આજે જોઈએ તો આ ફેક્ટરીઓ ખૂબ જ મોટી માત્રામાં ઉત એ એનું જે વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે ખુબ જ ઘણું હવાનું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે ભાઈ. તો ભાઈ તમારા વિસ્તારમાં પણ પ્રદુષણ ફેલાતા હોય હોય ને?
હા ભાઈ. અરે એવું તો ઘણી વખત બન્યું છે, કેમ કે જો અમારા ગામમાં એવું થતું હતું કે જ્યારે આપડે કોઈ એટલે કોઈ કપડા ધોય કે નદી માં જ કોઈ એટલે કચરો લખે તેના લીધ નદી નું પાણી ઘણું ગંદુ થત તો તું, અને તેના લીધે જ ઘણું બધું એટલે કે ગંદવાડ થતો અને તેજ પાણી પાછું ઘરે એટલે કે ઉપયોગમાં લે તો તેના લીધે બીમાર પણ પડતા હતા. તેથી પાર આપ આપણે જેમ બને તેમ પાણી નું પ્રદુષણ છે ને અટકાવવું જોઈએ. અને તમે કીધું તેમ. કે મને વૃક્ષો ઘણા ઉપયોગી છે, એના પરથી મને ભાઈ એક વાત યાદ આવી કેને ખબર. એમેઝોન જંગલ છે જેમાંથી આપણને ટકા જેટલું ઓક્સિજન તો તેમાંથી જ મળી રહેશે અને જે ઓક્સિજન છે એ તે આપણા માટે ઘણું ઉપયોગી છે કેમ કે આજના સમયમાં જેમ તમે કીધું તેમ કે ફેક્ટરીઓ વધી રહી છે તેના લીધે હવા ખૂબ વધી રહ્યું છે જેના લીધે ઓક્સિજન ધીમે ધીમે ઘટવા લાગ્યું છે પણ આપણને જંગલ એટલે કે બુ વૃક્ષો રહેશે તો તેના લીધે પ્રકૃતિ સારી રહેશે નહી તો જો જંગલો એટલે જંગલો ન નાશ થશે તો ધીરે ધીરે પ્રકૃતિ પણ નાશ પામ મન છે અને આપણા પર્યાવરણને પણ ખૂબ નુકસાન થશે તો ભાઈ તમને શું લાગે છે આ આપણા પર્યાવરણને નુકસાન કેવી રીતે પહોંચે છે
ભાઈ એ પર્યાવરણ નુકસાન તો આપ પણ મનુષ્ય જ કરતા હોય છે કારણ કે જે સવાર થી સાંજ સુધીમાં એ લોકો કેટલીક એવું પ્લાસ્ટિકની કોથળીઓ હોય અથવા કઈ પણ જે પણ વધેલું હોય અથવા ખુલ્લામાં નાખે અને જે પ્લાસ્ટિકની કોથળી હોય ને બહાર ફેંકી દે અને એનાથી એનાથી એટલો કચરો થાય બહુ મોટી માત્રામાં થાય અને એ કચરો જો સળગાવી દે એનું સીધું અસર હવામાં એટલે કે હવાનું પ્રદૂષણ થાય અને એનાથી જે જે પણ રોગ એનાથી ભયંકર થાય એની પણ ખૂબ જ ઘણી અસર થાય છે આજે જોઈએ તો કેટલીક જગ્યા જેવી કે આ મોટી મોટી જગ્યાએ શહેરો છે સિટીઓ એમાં એટલું ભયંકર પ્રદૂષણ છે કે ત્યાં શ્વાસ પણ નથી લેવાતો અને એનાથી આ હૃદય ના રોગ ફેફસા ના રોગ જેવા કેટલા બધા થાય અને કેટલા ઘણા લોકો એનાથી મૃત્યુ પામે એટલા માટે ભાઈ આપણેને પર્યાવરણને બચાવવા માટે કઈ કરવું પડે કારણ કે અમારા ગામડામાં તો હમણાં પર્યાવરણ વિશે ખૂબ જ જાગૃત ફેલાવવામાં આવી છે અને જે અમારા ગામડા વિ જે ફોરેસ્ટ વિભાગ છે એના દ્વારા મેક્સિમમ બધી જ જગ્યાએ છોડવા વાવામાં આવ્યા છે અને જંગલમાંનું જંગલમાંનું લાકડ કપા પર સખત મના કરવામાં આવી છે આથી આથી પર્યાવરણને નુકસાન ન થાય એટલે આપણે ભાઈ બધાએ જાગૃતા ફેલાવી જોઈએ વૃક્ષો વાવો અને વરસાદ લાવો તમે પણ જાગૃતતા ફેલાવા માટે આ પર્યાવરણ બચાવો અભિયાન તમારા ગામડા વિસ્તારમાં પણ કરો
ભાઈ એવું તો તમે સાચી વાત કીધી કે વૃક્ષો વાવો અને જીવન બચાવો કેમ કે જેના લીધે આપણે વૃક્ષો જે આપણને માનસ ના જીવન તરીકે ઉપયોગી છે કેમ કે વૃક્ષો જો વધારે હોય તેના લીધે આપણને પણ ખોરાક તરીકે એટલે કે ફળવાને એવું મળી રહે છે તમે તો જાણતા જશો કે પર્યાવરણમાં મોટે ભાગે એટલે કે રૂખ સુ તે જંગલ એટલે કે તેમાં જીવાવરણ વાતાવરણ મૃદાવરણ એવા આવરણ આવેલા છે જેમાં ઘણો બધો ફેરફાર ના લીધે આપણું પર્યાવરણ નુકસાનમાં પહોંચી રહ્યું છે અને તમે કીધું તેમ કે આપણે જંગલોને વિનાશ થતા અટકાવવો જોઈએ અને જંગલો ન નાશ એટલે કે વૃક્ષો કપાય નહી તેના માટે પ્રતિબંધ મૂકોવ એ ઘણી જરૂરી છે તો આપણે જોઈએ તો જેમ જમીન એટલે કે જમીનનુંું પણ પ્રદુષણ થઈ રહ્યું છે હવાનું પ્રદુષણ બધું જ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને ધીરે ધીરે માણસ પોતાને એટલે કે માણસને જેમ તેને ઉપયોગમાં હોય છે એટલે કે કોઈ પણ વસ્તુ ની જરૂર હોય તો પ્રકૃતિ નો નાશ કરીને પણ તે મેળવવા ઈચ્છતો હોય છે ત્યારે તે પર્યાવરણ વિશે કઈ વિચારતો નથી અને તે વસ્તુ કઈ પણ મે એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરે કે જાળવા માંથી બનતી વસ્તુઓ મેળવવા માટે તે ઘણા બધા એવા કાર્યો કરતા હોય છે જેને લીધે પ્રકૃતિને પણ ઘણું નુકસાન હો છે તો ભાઈ તમને શું લાગે છે આપણે પર્યાવરણ ને જો વધારે નુકસાન થાય તો તેના વિશે ભવિષ્યમાં કેવી કેવી એટલે કે કેવી કેવી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડશે અને તેને આપણે કેવી રીતે અટકાવી શકીએ કાય તે તમે તમને જણાવી શકો
હા ભાઈ તમારી વાત તદ્દન સાચી છે હું તમને એ ભવિષ્યમાં પર્યાવરણની કેવી રીતે બચત અને એનું સંરક્ષણ કેવી રીતે કરવું એના વિશે હું તમને ચોક્કસ જણાવીશ કારણ કે આજે આપણે આજે જોઈએ તો પર્યાવરણ એ આપણા માટે એક. અમૂલ્ય ભેટ છે અમૂલ્ય એટલે એને આપણે વર્ણવી પણ નહી શકાય એવી કારણ કે આપણે બધા પર્યાવરણ પર ટકેલા છે અને આપણે ભવિષ્યમાં ભવિષ્યની વાત કરીએ તો ભાઈ આપણે. ી આપણા પેઢી અને આપણા છોકરાઓની પેઢી જ ની પેઢી એ લોકો સુધી આ પર્યાવરણ યોગ્ય રીતે ટકેવી રાખવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે કારણ કે આજે આપણે જોઈએ તો જે સરકાર દ્વારા અનેક જગ્યાએ નવા નવા પ્લાન્ટ એટલે કે નવી નવી કંપનીઓ શરૂ કરવામાં આવી છે અને ત્યાંના જે પણ ાડ જંગલ છે એને કાપી નાખવામાં આવે છે એનો આપણે વિરોધ કરવો જોઈએ કારણ કે પેસા તો આજે આજે છે અને કાલે નથી પરંતુ જો એક ાડુ એક ઝડુ મોટું થવામાં ભાઈ કેટલો સમય લાગે એ ડવું કાપવા માટે ખાલી દસ દસ પંદર મિનિટમાં એ જાડવું આખું કાપી લખે એ સમજવું જોઈએ ભાઈ કારણ કે આજે એ લોકો સમજતા નથી કે છોડવાને તે પાંચ દસ મિનિટમાં કાપી લખે પરંતુ એ સોડું એટલે એ ઝાડ આટલું મોટું થવા માટે કેટલોું સમય લાગે એના વિશે એ લોકો વિચારતા નથી અને આપણે જોઈએ તો આજે જે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે એનું યોગ્ય અને ચુસ્ત રીતે એનો એનો અમલ કરવો જોઈએ અને દરેક સ્કૂલમાં સ્કૂલમાં કે શાળામાં જે હોય કોઈ કોલેજ એમાં યોગ્ય રીતે જે વૃક્ષારોપણ હોય એવી અનેક અનેક પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેથી કરીને આપણે વૃક્ષારોપણ કરી અને પર્યાવરણને યોગ્ય રીતે જાળવી રાખીએ તો ભાઈ તમે પણ આમાં અનેક જાગૃતિ ફેલાવા માટે અનેક કાર્યક્રમો તમારા ગામડા વિસ્તાર અને આજુબાજુની જે પણ સ્કૂલ હોય એમાં કરજો અને ભાઈ તમે અમને આટલો કિંમતી સમય આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર